હાલો
કેમ છો મજામાં?
હા બસ શાંતિ છે પણ આ જોવો ને ઘરની આગળ જ બધા કચરો નાખી નાખી ને જતા રહેશે ને પાછા સાફે નહીં કરતા.
અમારે અમુક વાર એવું જ થાય છે.
જાતે આમ અવેરનેસ લાવતા હોય તો સારું હવારે ઉઠસે ચાલતા ચાલતા આવશે ને કચરોનો ઢગલો કર ઢગલો પેલે જ થી કરેલો છે ને ત્યાંનો ત્યાં એમ નહિ કે આમ કચરા પેટી કચરા વાળા લેવા આવે તો ત્યાં નાખવા જઈએ.
બરાબર
તો પેલી આદત પડેલી હોય ને એટલે અહીને અહી નાખીને જતા રહેશે હા
વાર એવું કરે છે અમારે તો આજુબાજુ વાળા જ બહુ એવું કરે છે.
હા.
તમને તો બહુ છેને આમ સ્વચ્છતા પ્રત્યેની.
હા ઘણું જ. કેમ કે કેવું કે સ્વચ્છતા હોય ને તો આમ ત્યાં પ્રભુ તો આપડે કહેતા નથી.
હા સ્વચ્છતા ત્યા પ્રભુતા.
હા. અને પાછું કેવું ડીઝિઝય ના થવા દે અને હેલ્થ ને ક્વોલિટી જ હોય ને વધારે
બરાબર. હા એટલે સ્વચ્છ રાખીએ તો વ્યાસ બી વસ્તુ છે કે રોગો ઓછા થાય આપણને.
હા.
અને એ હા. અને લોકો કેવું કરે કે સ્વચ્છતા પોતાના ઘર સુધી જ રાખે એ પણ એવું ના હોય આપડે બહાર જે રસ્તા બસતા હોય એમ હા. પછી ઘરનો કચરો બહાર કાઢીને મૂકી દો તો હા.
અમુક વાર પેલા નહીં પાન મસાલા વાળા
હા એ મને નફરત છે એ લોકોથી.
પણ કેવું એ પાછા કેવું ખબર દિવાલ ઉપર લખેલું હોય કે અહીયા થૂકવું નહી.
હમ્મ.
પણ ખબર નહી એમનામાં શું હોય ને કે ત્યાં જઈને જ થુંકશે.
આહાવો
લખેલું છે કે તમારે અહી થૂકવું નહી બોડ મારેલું છે તો પણ ત્યાં જઈને જ ગંદગી કરવાની.
હઉ એવું ના થાય કે આપણે થોડી માનવતા દેખાડીએ એમ
હા પબ્લિક પોતાની રીત તે અવેરનેસ લાવતી હોય ને તો આ દેશ ક્યાં ન ક્યાંય પહોંચી જાય. બહારના દેશોમાં જેટલી સ્વચ્છતા છે ને એટલી આપડે અહીં નથી.
હા કારણ કે અ કેવું છે કે અહિયાં બહારના દેશોમાં જે પેલું દંડ લાગે છે.
હા અહીંયા એવું કે
તમે ગંદગી રાખો ને હા અહિયાં એવું નથી મળતું. એટલે પછી લોકો કઈ ભી કા કઈ પણ કરે એવું.
અને એ લોકો બહાર ના દેશો વાળા કેવું કે પોતાની રીતે આમ અવેરનેસ પણ ધના ધરાવે છે કે હા અહિયાં ના કરવી જોઈએ કેમ કે રેવાનું આપણેેને આપડે જ છે.
હા.
ખાલી બીજા નવા રોગો ફેલાય
એની કરતા સ્વચ્છતા પોતે જાળવવીને સારું.
હા અંતર બહારના દેશના રોડ તમે જુવો તો
એટલા ચોખ્ખા ને કે આમ ખબર નહી આપડે તો રાતે જોય હા બોલો બોલો.
આપણેે તો અહીંયા બેસીએ ને તો પણ આપણા કપડાં બગડે નહીં એટલા ચોખ્ખા હોય.
હા અને એ બી માં કેવું કે રાત રાતેજ સાફ કરવાનું ચાલુ કરી દે બધું સાફ સફાઈ. હવારમાં તો આપડે જોઈએ ને તો એટલું આમ સ્વચ્છ હોય ને કે લાગે ની કે અહિયાં આવું
કઈ હસે એમ
હા
આપડા ભારતમાં ગંદગી મોટા ભાગે છે ને જાહેર સ્થળો પર વધારે જોવા મળે
હા
ખઈ ને પેકેટ ગમે ત્યાં નાખી દેવાને આમને તેમને
હા જ્યાં ત્યાં બધું ફેંકી દેવું ને
હા કોઈ પણ એવી અને હા લઈને ફેંકી દીધું.
હા.
કોઈ પણ એવી જગ્યા બાકી નથી નાખી હવા પાણી જમીન બધેજ ગંદકી
તમે અંધશ્રદ્ધામાં કઈક આમ ગયા હોય. નદી કિનારે નદી માં પધરા
પદરાઓ
પેલું બાજુમાં મુકેલું હોય કે તમે નદીમાં પધરાવું નહી. તો પણ આમ નદી માં જ પધરાવા જશે.
હા એ તો અને આપડે કહીએ ને એ લોકોને કે આવું ના કરશો તો એ પાછા આપડી પર જ ખીજાય.
હા. કે તમારે વચ્ચે બોલવું નહી ને આમ તેમ.
હા આપડે ભારતનું જે સૌથી સ્વચ્છ સિટી જે છે ને એ કેવાય ઇન્દોર.
હમ.
તયાં ગઈ તી અમારે જયારે ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ હતી ને ત્યારે હું તહીંયા ગઈ હતી તમે જોયું તું. હા રોડ એકદમ સ્વચ્છ પણ પછી થોડા ટાઈમ પછી આપડે જઈએ ને તો નદીઓમાં પ્લાસ્ટિક નો કચરો અને નાળામાં પ્લાસ્ટિક નો કચરો
તો પછી એવું થાય કે તો ઉપર ઉપર ની સ્વચ્છતા થાય ને એવું થાય.
હા અને પાછું તમે પ્લાસ્ટ જમીનમાં જાય ને તો એ ડિસ્પોઝેબલ પણ નથી. એ થઇ જાય હા. અને પ્લાસ્ટિક પાછું આમ તેમ તમે નાખી દીધું. અને ગાય ના ખાવામાં પાછું ખાવાનું ભરીને નાખ્યું પેલી ગાયને તો નેને લીધે ખાવા જવાની જયારે ખાવા જાય ને એના લીધે પાછા એના પેટમાં પ્લાસ્ટિક જાય.
ઘણું એવું હોય છે કે ગાયના પેટમાંથી છે ને લોકો અ કાઢતા હોય છે.
કેમ કે પ્રાણીઓને બજારાઓને ખાવાનું મળતું ના હોય. એટલે જે તે રસ્તામાં પડેલું હોય પ્લાસ્ટિક એ લઈને ખાય એટલે પાંછું નુકસાન.
હા. અને એમને તેવું સમજણ પડે નઈ કે
આ અને એ લોકો તો અમુક વાર કેવું થાય છે બિચારા એવાને એવામાં મરી પણ જાય છે અને એ લોકોની સારવાર પણ ની થતી
મેં અહિયાયા બે ત્રણ દિવસ પહેલા જ જોયું હતું કે કચરાનો ડગલો ત્યાં ગ ગાય મરેલી પડી હતી. બે ત્રણ દિવસ સુધી સડંગ જોઈ કોઈ લઈ જ ના જાય.
અને પાછા બીજા રોગો ફેલાય એ અલગ. બરાબર અને ગંદગી તો એટલી વધ વધેલી છે ને કે હવે ગટરનું પાણી પણ લોકો સ્વચ્છ પાણીમાં મિક્સ કરી નાખે છે.
હા અને એમાં પછું ગામડાઓમાં કેવું કે તમારે એવી ગટર ની ને એવી સુવિધા નહીને તો રસ્તા પર જ પાણી એટલે બારે બાર મહિના કિચડ અને કીચડ.
હા અને એના મચ્છર થાય. હા એટલે પછી હા. આપણે કોરોના ટાઈમે લોકોને થોડુંક અહેસાસ થયો હતો. હા તાયાર લોકો કેટલું બધું કરતા હતા.
હા અને અત્યારે તો કેવું ગવર્મેન્ટ સારું કે સ્વચ્છ તા અભિયાન કર્યું ભણતરમાં પણ સ્વચ્છતા ને લઈને થોડું દાખલ કર્યું છે. તો સારું રે.
પણ થાય એવું કે લોકોને ખબર છે લોકો આટલા ટાઈમથી ભણતા આવે છે લોકો આટલા ટાઈમ થી સમજતા આવે છે પણ તો પણ દશાજી એની એજ છે.
હા.
કારણ કે જ્ઞાન બસ ખાલી ચોપડીમાં જ છે એનું.
હા પોતે પબ્લિક જ્યાં સુધી અવેરનેસ ના લાવે ને ત્યાં સુધી સ્વચ્છતા થઈ જ ના શકે.
કારણ કે પોતાની જાતે તમે જવાબદારી નહી લો ને ત્યાં સુધી મને એવું લાગે કે જો આપડે છે ને જે સ્વચ્છતા ના રાખીએ ને એના પર ટેક્સ લગાવી દેવો જોઈએ.
હા એ
એ થઈ શકે એના લીધે છે ને ટેક્સ્ કરવાના લીધે કોઈ માણસ આમ તેમ કચરો હા. કારણ કે બહારના દેશોમાં એવું છે. કે તમારે સેન્સર લાગેલા હોય તમારા ઘરમાં તમે થોડુંક સેજ કંઈક તળો ને તો પણ તમારે બોલવા લાગી જાય જો ધુમાડો જે છે હવાનું પ્રદુષણ થોડું તમારે દા ગંદકી તમારે થોડું વધારે થઈ જાય તો.
હા અન ત્યાં કેવું કચરો પાછો લેવા પણ આવે. એ લોકોના ઘરની બાર એક ડસ્ટબિન મે હોય આખા ઘરનો કચરો ભેગો થાય એટલે ડસ એમાં નાખી દેવા. એ ડસ્ટબિન પછી છે ને કચરા વાળા આવે ને એટલે સીધા ડસ્ટબિન માંથી કચરો લઈને ચાલ અને બાજુ આજુ બાાજુ પછી સ્વચ્છતા રહી એ તો અલગ.
એવું તો આપણને પણ આપી જ છે ને ભીનું કચરોને સૂકા કચરા માટે સર
પણ એ ખાલી ડબ્બા ખાલી વા પરવાના બીજા કામ માટે. પણ જે એકચુઅલ યુઝ કરવા માટે આપ્યું છે હા.
અમુક લોકો ના ઘરમાં ડોલ તરીકે યુઝ કરે લોકો.
હા પણ જે એનું ખરેખર ઉપયોગ છે એ નથી કરતા એ લોકો.
હા કયા કલરની આપી છે.
અ વાદળી લીલો અને લાલ.
હા લાલ કલર તો મેં જોઈ જ નથી આજ સુધી મેં ખાલી વાદળી ને લીલી જોઈ છે બસ.
હા હા.
લાલ કલરમાં કદાચ પેલું નાખવાનું હશે કાચ ને એ બધું ને હા ઓકે હા
લીલામાં પેલો ભીનો કચરો હોય ને એવું બધું હોય ને એ અનલ વાદળીમાં પેલું કાગળિયા ને એને લઈને હોય એ નાખે
હમ્મ. હા કઈ ની ભવિષ્યમાં આવે લોકોના થો સુધારા આવે તો હારું છે, બીજું શું હા ટેસ્ટ થોડો સ્વચ્છ બની શકે
સ્વચ્છ હવા લઈ શકીએ આપડે
હા એ તો અત્યારે દિલ્હીમાં તો કેવું પ્રોબ્લેમ છે.
હા. આમ સારું અવેરનેસ લાયદે કંપની વાળા બધા જ ભેગા મળે
હા પણ હજુ ફેક્ટરીઓને ધુમાડાને બુમાડા તો બધા જુ એવાને એ વાત છે, ને
સારું. હું આ કચરાનો હવે નગરપાલિકા વાળાને ફોન કરું સાફ કરી જાય
હા હા સારું સારું સારું છ